બરે રાજા નિલેશભાઈ હા
બોલો
બોલો શુંતે આલય
હા બસ શાંતિ
હા હા ટાસ્ક કમ્પ્લીટ
હા ટસ્ક કમ્પ્લીટ મારા એક હા એક થ
એક થયો જોયું
હમ
હમ હમ તો તો હજુ બીજા ચાર બાકી એમને
ચાર બાકી હે
હમ હમ હજુ કોઈ છે નહીં બીજા તમારા આજુબાજુ વારા જે આવું કરે
છે જે તન ચાર જન છે આમ તો એ એમના ટાસ્ક રીતે એમના રીતે કમ્પ્લીટ કરે છે.
અ તો જોઈન કરો તાર ગ્રુપને બી મોટું
બનાઈ દીએ બનાઈ દીએ હેડોને
તારે પછી હેડો તમે હોધી લાવો બીજા તમારા હું બીજા હોધી લાવું.
હમ બરાબર હોધી લાયશું હેડોને
હા
કર દઈએ
હા હા ફેમિલીમાં કોઈ કરવા રેડી હોય તો ઘેર બેઠા
બરાબ બોલો શું ચાલે શાંતિ?
બસ ખઈ પીને બેઠા જમી લીધું તમે?
હાવ અમે ખઈ પીને બેઠા સ
એવું હું બનાયુ તું?
દારભાત, રોટલી ન શાક
એવું સોનું શાક?
બટાકાને રીંગન
ઓહ હો, હો, હો, હમ
ઓલા
દાર લિંબુવાળી કે લીંબુ વગરની
લીંબુવારી કમ્પલેટ ખાટી મીઠી
એવું એમ
હમ
ગોર બોર નાખે કે ની નાખતા?
ગોર વારી તો
હા હા
હમ જમી બમીને મસ્ત ઇન્ડિયા આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ ખાધો.
એવું એમ ક્યો આઈસ્ક્રીમ વેનિલા?
હા રાજભોગ
રાજભોગ હા હા તો તમે કો રાજભોગ ભાવે કે બીજો ભાવે? તમારો કયો ભાવે તમને કયો ભાવે?
આમ તો ખઈ લઈએ પણ રાજભોગ સે પછી જે અમેરિકન છે એ વધાર
હા હા એ બધા વધારે ભાવે એમ
હહુ
તમે ટ્રાય કર્યો આયા ઉતરસડા
હોવે આયલો છું હ હ આયલો છું ખાધો એક વાર
એવું
હા.
આવ તો ફરી કરાવડેએ
હ આઈે ત આઈય એટલે ફોન કરીશું.
બરાબર.
હા.
બલો બીજું કઈ?
બોલાા હવું ચાલે?
તમે વડોદરામાં ક્યાં આગળ ગ દીધું ગલ દીધું કે છે વાત મળી.
હું એ બરોડા આ જોવાનીમેટા રોડ
હા હા. હા મને પેલા ભાઈ બે કીધું પેલા કક્ષું એ વેદભાએ ધર લીધું એટલેું લા પૂછીવું
હા હા હ તો બવું એક વાર એ બાજુ
આયસું આયસ હેળેને
આવ.
હુમ.
પાલડી વાલડી રાખીએ
બરાબર. રાખવા તા ભેગા થઇ જાય બધા બરાબર.
સુું ખાછો વેજ નોન વેજ?
હા.
સુખા સે છ વેજ નોન વજ?
ના ના નોન વજ ક્યાં ખાઈએ ખબર તો છે.
ના પેલા બીજા બધા ખાય છે ને પાસા
હા એ ખાય છે.
હા એટલે તો પૂછવું પડે ને હવે શું બાનાવાનુ.
એ તો આપડે આવવાનું તો જ ત સેટિંગ કરીને બેવું બનાવી દેમાં
વેજ વાળા કેટલા નોન વેજ વાળા કેટલા મ કહી દેજ એટલે કવું પડે એમાં
હા બરાબર કહી દઈશ.
હ લિસ્ટ મોકલી દેજો.
મોકલી
હા.
આમ તમારી જે પછી તમારી જે ઈચ્છા
ફર બી એચ કે ના?
છે કઈક ત્રીસ પાંત્રીસ લાખ
ફર બી એચ કે?
હા.
હા મને એક ભાઈ સિત્તેર લાખ રૂપિયા કેતો તો
એચ કેનો વધારે છે તો
એવુ છે એમ એમાં એક બેન પૂછ પૂછાવડાયલું ત્યારે મને સિત્તેર લાખ રૂપિયા કીધા થ્રી બી એચ કે ના.
અ એ તમારે કેટલા પડે વડોદરા વાળો કેટલા માં પડ્યો?
વડોદરા વાળો પાસઠ
બરાબર.
હમમ હજુ બીજું બધું કોમ બાકી અંદર ફર્નિચર ને ફર્નચર.
ફર્નિચર ને એમ બાકી છે.
હા
એટલે હજુ રેવા નઈ ગયા એવું છે.
ફર્નિચર બાકી, લાાઈટિંગ બાકી એ બધું બાકી છે હજુ
એ બધું કામકાજ તો બધું બાકી છે.
હા ખાલી ખોખું
ખાલી ખોખૂ છે હમમ.
ખોખૂ પોસાઠ માં પડ્યું પછી બીજું બધું લાાઈટિંગ વાઈટિંગ કરાયસુ એટલે સીતે સિત્તેર એંહસી થઈ જશે.
બરાબર બીજો હોય તો તપાસ કરજો આપડે એ લઈ લઈએ એકાદ
હોવ હા અત્યારે લાઈટિંગ નું કામ જ ચાલુ હે.
એવું છે.
હાવ
પીઓપી બીઓપી કરાવાનું કે સાદું કરાવાનું
ના ના અંદર અંનડર ગ્રાઉન્ડ પીયોપી
પીઓપી કરાવવાના
હા અડરગ્રાઉન્ડ કરાવાનુ પછી પીઓપી કરાવાનું બાકી હજુ.
હા હા હા
નિકોલભાઈ શું કે?
હા નિકુલભાઈ આયા છે હેડતા હેડતા પોપટ પોપટ કર હા એ કાર્યનીમાં કઈક કરે છે.
એમ કઈ એલડી નો ઓર્ડર હતો એલડી નો ઓર્ડર કરે ને એ
હા એલઈડી નો ઓડર કરે.
હા તો એક ઓર્ડર હતો એક
ઓડર આલ્વાનો
હઉવે
શેન માટે શું છે?
લગન લગન છે લગન
લગન નો બરાબર ભાવ ઉભા એમની જોડે જ વાત કરાવું.
હા.
હા ઓર્ડર મને એલડી નો તમે વાત કરો તો હલો
હલોો
એલા ફૂટનનેંદાવાની
બાર બાય બાર
બાર ભાય બાર તો બાર ભાય બાર ના પૈસા ચાલ દેજો બરાબર
હોવ શું ભાવ ચાલે છે
એવી રીતના હ દસ હજાર દસ હજાર થશે બાર બાય બાર ના બરાબર
હા તો બીજું ચાલુ હ બીજું એપ્લિકેશન છે
હલો
એ કઈ છે બાર ગયો? ઘરે અજ છે
હાલો
હલો
હલો
હા
વાત કર લીધી
હ
હા ક્યારે કરવાની છે તમારે ક્યારે લગાવાની
પંદર તારીખ
હમ એ તમારે ઘરનું લગન છે
હા
બરાબર
બ
વાત કરી લીધી છે એ લગાવ દેશે
તોજું વાત કરશે
હમ
હજુ ભણવાન ચાલુ એટલે ભણવાન ચાલુ હજુ એટલે હા હા ભણી લે જાય પછી આવું કરવા બ ભાઈ હા હ
હમ સર્ટિફિકેટ લાઇ દેવાનું બધ્ધું કોમ્પલેટ કરી દેવાનું એ પાછ ને બાજ હા ત મુી છોડવા જ ન થને હલો
હા બોલો બોલો
બોલો શું ચાાલ આ નેટવર્ક પ્રોબ્લેમ બહુ જાય છે હા
હમ હા વરસાદ ચાલુ ને તમારી બાજુ
હા વરસાદ બહુ પડે છેયાર ના ટાવર એક જ છે ગમો પાછો મારા જીઓ ન સીમ છે એ ટાવર વીઆઈ ન છે એટલે ભાઈ કઈથી મેર પડે જીઓ નું સીમ લેવા પાછુ મારે પચીસ જીઓ ન લેવા માટે મારે પચીસ કિલોમીટર દૂર જવું પડે હારુ
એ તો લોચા પડે
હા એટલે ફરી જતો નઈ કઈ જવાનું આટલા વરસાદમાં લેવા કેમ ન જવું બાઈક લઈને ભીણું થઈ જે હોય
હાચી વાત. થોડુંક એ વરસાદમાં પલટાય બીમાર બીમાર પડી જવાય.
ગાડી બાડી હોય તો જવાય, આ વરસાદ બહુ પડે ગાડી છે નહીં બાઈક પ્રિયંક કેમનું જવાનું?
હમ ના ક અક્ષુભાઈ અત્યારે નીકળ્યા છે, એવું હોઈ તો મોકલી દઉં ત્યાં.
ના ના યાર વરસાદમાં પડીશું ભીના થઇ જવાશે ખાલીખોટા
હા એ પણ એમનું લેણું નહીં સારું ને
ખાલી ખોટું ભીનું થઇ જવાય એન કરતાં નહીં કરવાનું.
બરાબર
એ બાજુ કેવો ચાલે વરસાદનો માહોલ?
અહીં ક નહીં આયો ત્રણ ચાર દિવસથી.
હહ અમારે એ નતો આજે તો બહુ છે તન દિવસથી તો ગરમી બહુ હતી. હા
હહ એમ ગરમી ચાલુ થઈ ગઈ છે પાછી હવે તો વરસાદ પડે તો થોડુંક સારું. લાગે
હહ સારું જા એસી-બેસીમાં જ‌ઇને હુઈ જાવ હવે બાર વાગ્યા એક વાગ્યો. શાંતિથી હુઈ જાવ, આરામ કરો. હારું હેડો ફરી મલ મલીએ તા
ફરી મલીએ.
હા, હા આવજો, જય માતાજી, રામ રામ.
રોમ રોમ